હલો મારો અવાજ આવે છે.
સરાર.
હાલો.
હલો
મારો અવાજ આવે છે.
હા તમારે આવી રહ્યું છે અવાજ સર.
હા તો શું કરી રહ્યા છો હમણા?
હમણાં તો આ પરીક્ષા છે એટલે શાંતિ છે અને પરીક્ષાનુંું બધું પેપર નું તપાસીનેડ મારા પરીક્ષામાં સારા એવા માર્ક આવશે એવી ઈચ્છા રાખું છ આપડ શું થતું છે તે જોઈએ.
પેપર કવા ગયા છે તમારા આ વખતે જરાક ગણિતનું પેપરમાં થોડાક એમસીક્યુ જરા એક બે હાર્ડ હતા તો તમે એમસીક્યુમાં શું કર્યું કેમાં કટેન્ડ કરી બીજા બધા તો પેપર તો સહેલા જ હતા શું કર્યું તમે એક્ઝામમાં આ વખતે
હા વખતે બીજા બધા પેપર તો તમે જણાવ્યા પ્રમાણે સેલા હતા અને એમાં એવા સારા એવા માર્ક મારે આવશે એવું છે અને ગણિતમાં તમે જણાવ્યું એ પ્રમાણે વિકલ્પ એક બે હાર્ડ પૂછાયેલા તે પણ હું મારા હિસાબે અથવાવામાં અને એક બે વિકલ્પ હાર્ડ હતા. તે ધ્યાનપૂર્વક જોઈને મારા હિસાબે તો સાચા જ કરીએ છે. પણ આપડે જોઈએ કેવુંક આવતું છે અને કેક થતું છે.
હા તોરી વાત બરાબર છે તો શું એક્ઝામમાં મોસ્ટ ઓફ તમને જેઈપી આપ્યું હતું બધું સબ્જેક્ટમાં એમસીક્યુ થી માનીનેંધ મેપી આપ એમાંથી બે પણ પૂછેલા સહે પૂછાયેુંટલે એટલે મને પેપર જોઈને એ લાગ્યું કે તમે બ બધા જે વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે જે લોકો એકચુઅલમાં ભણવા માંગે છે અને મહેનત કરીને ભણતા બી છે તે લોકોને તો પેપર સારા જ ગયા હતા અને જે છેલ્લા છેલ્લા જે એક્ઝામમાં જે વીક વિદ્યાર્થી હોય છે તેમને પણ છેલ્લે છેલ્લે કીધું હતું અમુક મોસ્ટ તમને જેમપી આપ તેમાંથી પણ આમપી મેં કાઢીને આપ્યા હતા એને. અમુક ઓછા સવાલ યાદ કરવા માટે કેટ ટ્રીક પણ કીધી હતી કે સવાલ આવી રીત ટક કરવાના ને ગણિતમાં પણ મેથડ બતાવી હતી તેવી રીત ટીક કરજો તો એ લોકો પણ એવી રીતના કર્યું હશે એવું મારી આશા છે તમે શું છે તમારે જે સ્ટેટનું પેપર આમ ગણિતનું પેપર કેવું ગયું હતું. કેટલા માર્ક આવશે એમાં આશરે.
આશરે્ય મારો ગણિત ન પેપર એવું ગણ અથવા સલ પણ કરી ગયેલો હતો કારણ લ હતો એટલે મારા હિસાબથી મા થી પચોતેર બાજુ માર્ક આવશે અને ઘણા એવા સારા માર્ક આવશે એ.
હા બરાબર છે તમને જો તમારા પર આટલો કોન્ફિડન્સ હોય કે સં માંથી પચોતેર માર્ક આવી જાયને જો નહીં આવે તો આપડે જે સરકારશ એ ઘણી બધી સેવાઓ બહાર પાડી છે તેમાં એક સેવા એવી પણ છે કે તેમાં તમે રીચેકિંગ કરાવ શકો છો એટલે કે તમારે જો માર્ક તમને એવું લાગે અમે આટલા ધારેલા છે એના કર ઓછા આવ્યા તો તમે રીચેકિંગ કરાવી શકો છો એના માટે શું હોય છે કે જરૂરી ફોર્મ ભરવાનું હોય છે અને તમારે જરૂરી પૈસા પણ થોડા ઘણા આપવા પડે છે અને જો તમે પેપર સોલ્યુશન કરો એમાં શ એ લોકોની ભૂલ નીકળે અને તમારા જો માર્ક વધ્યા વધારે કે સાત આપ્યા હોય. ને તમારા એક બે માર્ક પણ વધ્યા તો તમને પૈસા પાછા મળી જાય છે અને તમારો રીઝલ્ટ પણ જરાક લેટ થાય છે આવામાં પણ તમને પૂરેપૂરા માર્ક મળી જાય છે એટલે રિઝલ્ટ બાબત માટે ગભરાવાની જરૂર નથી ખાલી પોતાના પર તમને વિશ્વાસ હોવો જોઈએ ને એવું હોવો જોઈએ એમ બાકી તમે શું છે બીજા ફ્રેન્ડ સાથે વાત કરી તો બધા ફ્રેન્ડ લોકો ના કેવા ગયા છે પેપર તમારા.
મારા પેપર સારા જ ગયાેલ છે અને હું ફેલ થઈશ એવું તો કોઈ ન અને મારા ફન્માં પણ બધા ફન્યાર છે અને અડધરા ટ્યુશનમાં જ આવે છે એટલે તમે આપેલા સવાલ પ્રમાણે બધા સવાલ અને નિબંધ પૂછાયેલા એટલે મારે સ એવું બધાને ટુશનમાં આવો અમારા સર ઘણાં સારું ભણાવે છે અને કે આ પછી બી તો તમે પાછું રીચિંગમાં એ કીધું કે હા થડે શાંત છે અને હવે એવી મારી ઈચ્છા છે.